હાલો હા બોલો
હ ત્યાં શું કરો જમી લીધું
હાલો
શું કરો જમી લીધું
જમી લીધું તમે
હા હુ પણ
હા
તો મારે છે ને એમ કશે એમ ફરવા જવું હતું તો હું તેના વિશે જ પૂછવાની હતી
ક્યાં જવાના હતા ફરવા
અ રાજકોટ સાઈડ જવાનો વિચાર છે તો હમણાં જઈ શકાય ન જઈ શકાય અને કઈ જગ્યામાં એમ ફરી શકાય તે બધું જાણવું હતું
રાજકોટમાં તો રાજકોટમાં તો ઘણું બધું છે એમ તો તમારે જો ડિટેલમાં બ ધુ ધીમે ધીમે જાણવુ તો હું કેવું તમને
હા હા સારું
હ રાજકોટ તો ગુજરાતમાં જ આવેલું છે તમને ખબર હશે
હા એ તો ખબર છે.
હમ્મ એ સૌરાષ્ટ્ર નું છે સૌરાષ્ટ્રમાં જે આવે છે ગુજરાતમાં સૌરાષ્ટ્ર એટલે એક જીવતો નથી ઘણા બધા જિલ્લા જે મળે ને ઘણા બધા જિલ્લાઓનું સૌરાષ્ટ્ર કહેવામાં આવે છે બરાબર
બરાબર
તો એક જે ગ્રુપ હોય એ ગ્રુપમાં એક લીડર હોય બરાબર દરેક ગ્રુપમાં તો એ જે જે પણ ગ્રુપ છે જ જિલ્લાઓનુ તેમાં સૌથી મેન છે રાજકોટ સૌરાષ્ટ્રનું ઠીક છે સૌરાષ્ટ્ર કઈ ભી કઈ તો બધાના દિમાગમાં એક એક જ શબ્દ આવે રાજકોટ
હા બરાબર
પછી ઘણા બધા છે બીજા એટલે સૌરાષ્ટ્રમાં પણ આ મેઇન છે. રાજકોટ આપડું ઠીક છે. પછી એની સ્થાપના તો સોળસો દસ ને સોળસો બારની વચ્ચે થયેલી
અચ્છા.
સ્કૂલમાં ભણેલો ત્યારે આ બ ધુ મને યાદ હતું એમ તો હા તો તેના જે શેર ના નામ ભી કેવા પડેલા ખબર તમને. એટલે રાજા એનો રાજા હતો એટલે રાજ નામ પડી ગયું બરબ ર જે રાજા હતો. એનું નામ રાજા જ હતું એકચુઅલી તો એનો રાજ પડી ગયો અને કિલ્લો હતો ત્યાં. ટીસે નો જે કિલ્લો હતો તેને કોટ કેવાતું કોટ એટલે રાજકોટ એવું.
એવું એવું હતું હા સારું તો ત્યાંની
હા.
હા ત્યાંની એમ હજી કઈ જગ્યા છે એમ હજી સુું પ્રસિદ્ધ છે.
એમાં તો કેવું છે કે બધું અ વાતાવરણ પર ડિપેન્ડ કરે એટલે ત્યાં કાઠિયાવાાડ દીકલ્ ના મધ્ય ભાગમાં આવેલું છે ને રાજકોટ. તો શહેરમાંથી આજને ન્યારીના દીવ પસાર થયા કરે. છે પછી ઉનાળામાં તાપમાન કેટલું હોય છે તમને ખબર છે આ રાજકોટમાં.
ના ના નથી ખબર.
સેસિયસ સુધી પહંચી જાય છે.
ઓ બાપરે એટલે આટલી ગરમી હશે ત્યાં.
હા અને શિયાળામા પણ કેટલું ઓછું થાય. બર તમે દસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોચી જાય.
એટલે વધારે ઠંડી પણ ત્યાં જ છે વધારે ગરમી પણ ત્યાં જાય એમ છા બરાબર અચ્છા ધંધા બધા
ઘણા બધા છે જેમ કે ઓટો ટાઈપ્સના હોય. ડીઝલ એન્જિન ના હોય. ડીઝલ એન્જિન મીન્સ કે રેલવે નું આવે ને એન્જિન હા હા ના પેલું એન્જિન આવે ને આપડા ટ્રેનના જુના જુના વડા. ડીઝલ વાળા તો તેનું પણ ત્યાં થાય છે કામ પછી મશીન ટુલ્સ કાસ્ટિંગ અને કાઉન્ટ્રી પછી બેરિંગ્સ એવા ઘણા બધા જ્વેલરી પણ થાય છે ત્યાં તો ઘણા બધા એવા થાય છે.
અને ત્યાં મરી મસાલાઓ પણ બનતા હશે ઘરમાં. સૌરાષ્ટ્ર છે તો ત્યાંના તો પ્રખ્યાત હોય છે બધા મસાલાઓ હા હા અને સૌરાષ્ટ્ર એટલે કાઠિયાવાડી જમવાનું પણ ત્યાં જ ફેમસ છે ને પેલું લા લસણ વાળું લા
હા હા.
નાવે તે બધું હા હા હા પછી ફરવા લાયક કઈ જગ્યા છે ત્યાં ફરી શકાય આપણે
ફરવાલાયકમા તો એવું છે કે વોટસન મ્યુઝિયમ કરીને છે. પછી જુબલી ગાર્ડન બરાબર
અચ્છા જુબરી ગાર્ડન
રેસ કોર્સ ગ્રાઉન્ડ છે. રેસ કોર્સ મારા ખ્યાલથી રેસ કોર્સ એટલે રેસ કોર્સ એટલે છે ને મારા ખ્યાલ થી પેલું ઘોડા પર બેસીને જે રેસ થાય ને તે હશે કદાચ હા મને પાકું નથી ખબર હા બટ એ હોઈ શકે કદાચ બીજું બી કઈ હોય શકે મેં સો ટકા સાચું નથી કેતો કદાચ બીજું પણ હોય છે કે રેસ કોર્સનુ મતલબ પછી આ આજી આજી નામનો ડેમ છે ત્યાં કે જેઆઈ હમ પછી રોટ્રરી ડોલ્સન મ્યુઝિયમ એટલે આપણ એક બીજું મ્યુઝિયમ છે.
અચ્છા
હમ હા બે મ્યુઝિયમ છે ને એક વટસન વોટસન મ્યુઝિયમ અને રો ટ્રી ડોલ્સ મ્યુઝિયમ આ બે મ્યુઝિયમ છે પછી અ રાષ્ટ્રીય શાળા એવું કરીને શાળા ટાઈપ છે ત્યાં તે બી હશે ગઈ ફરવા લાયક જ એટલે જ આનું નામ છે ને એટલે બધી લિસ્ટમાં એમ પછી બીજું છે પ્રદ્યુમન જુલોજીકલ પાર્ક
અચ્છા હા પાર્ક ને જુ એટલે વધારે ત્યાં મ્યુઝિયમ શુ એમ બધું જ ફરવા લાયક છે જે આપણને ફરવા જોઈએ
એટલે જો જેને જુ છે પછી મ્યુઝિયમ છે એ બધુંમાં જો રસ હોય ને તો એને આવી જગ્યા ઘણી વાર મને પણ ઝૂનો બહુ શોખ છે હજુ પણ છે થોડો ઘણો પણ મેં એટલા બધા એક્સપ્લોર નથી કર્યા ખાલી કાંકરિયાનું કાકરિયાનુ જુ એક એકવાર ગયો હતો ગયા વર્ષે તે મને યાદ છે, હા વન્ય પ્રાણીઓ પછી અમુક બર્ડ્સ પણ આવે છે. પંક્ષી હોય છે, પછી પાણીમાં રહેવા મગર જળ જર પ્રાણીઓ બધા જ બધા જે ને હવે મારું મને ઈચ્છા છે, મુંબઈ આજે છે મુંબઈમાં કયું છે મ્યુઝિયમ? આપડે સોરી નેશનલ પાર્ક છે, મ્યુઝિમ નહી પેલુ ઝૂ નહી જુ નાનું આવે અને નેશનલ પાર્ક એ ઘણું મોટું આવે ઝુ કરતા પણ મોટું આવે ના ના એનું રાજીવ ગાંધી હા રાજીવ ગાંધી નેશનલ પાર્ક છે, એનું ટિકિટ પણ ઘણું વધારે છે ટિકિટ ના પૌસા હલો હા, એટલે ના એમના નામ પર બનાવેલું એટલે તે ટાઈમે બધા જ બનેલો હશે એટલે હા બહુ જૂનું જ હશે, પણ એ નેશનલ પાર્ક છે ને તો મને એટલે એક્સાઇટમેન્ટ આવે છે. કે આપણે જો ઝુમાં આટલા બધા જાનવર આપણને જોવા મળે, તો નેશનલ પાર્કમાં તો કેટલા બધા હશે.
હા, બરાબર ત્યાં તો કેટલા હાથી ઘોડા બધા જ હશે ને?
પાર્ક તો થોડુંક મોટું કહેવાય ને નેશનલ પાર્ક એટલે રા્ટ્રીય ઉદ્યાન આપ આપણે ગુરાતી માં વાત
હા હા હા હા રાષ્ટ્રીયોદ્યાનો હા હા બરાબર તો ત્યાંની ટિકિટ એટલે કેટલા રૂપિયાની હોય છે?
કદાચ હજાર
બહુ લાંબુ હશે તો તો
હા હા ના પણ એ એવું હશે પણ ને જો પાંચસો રૂપિયા લેતા હશે. તો એવું હસ પણ અંદર આપણને એક્સપિરયન્સ
હા, એટલે કે હા એટલે કે આપને પેલું બધા લોકો બેસે સાડીને લઈ જાય ગાડીઓ માં એવી રીતે
ના ના એ નહી એ તો પછી ના ના એ એને પાછું કઈ અલગ કવાય છે, એ જે તમે વાત કરો છો ને કે હ એને એને પેલું કહેવાય છે સોરી સફારી કહેવાય છે, જંગલ સફારી કહેવાય છે હા એ એમાં તે કે નહીં ઇન્ક્લુડ તે નથી ખબર મને પણ એ છે, ને તમને મેં એક વાત ક એપેક્ટ કે જે રાજીવ ગાંધી છે, દરમિયાન તો તેના લીધે એની જે પણ જેટલું મોટું છે ને રાજીવ ગાંધી અ્યાન વા પેલું તો એના લીધે ને વેસ્ટનને નવી મુંબઈ અલગ પડશે ખબર છે તમને.
અચ્છા. હા બરાબર.
મુંબઈ જતો હતો ને.
હા.
મુંબઈ તો જ જયા કરું છું પણ જય્યારે એક દિવસ મને ખબર નહી મેં મેપ જોતો હતો તો મેં ક્યાં ક્યાં ફરવાનું હોય મુંબઈમાં. ત્યારે મેં લિસ્ટ જોતો તો. હમ. ગૂગલ મેપમાં. ત્યારે મેં રાજીવ ગાંધી નેશનલ પાર્ક જોયું. ને એ તમને ખબર આપડું બોરીવાલી ગોરેગાંવ. એ બધુંની બાજુમાં આપણે ટ્રેનને જાય છે એટલે એકદમ બાજુમાં નહી. પણ ઘણા અંતરની એટલે મેપમાં જોય ને. તો તમને ખબર પડે. એ ટ્રેનનો રૂટ એની બાજુમાં જ છે બરાબર, તો એ એટલા મોટા એરિયામાં છે ફેલાયેલું.
અચ્છા બરા એટલે મોટું જ હશે એ. બરાબર. પછી. પછી તો બીજું તો શું હશે ત્યાં બ સૌરાષ્ટ્ર છે રાજકોટ છે, તો ત્યાં છાાસ વધારે પીતા હશે લોકો. કેમ કે ગામડાઓ છે તો ખેતી પણ હશે.
પછી છેલ્લા વર્ષોમાં તો રાજકોટમાં બહુ શરી વિકાસ થઈ ગયો. નવા ફ્લાઇ ઓવર બની ગયા રિંગ રોડ બની ગયા એરપોર્ટ પણ બની ગયા. પછી ઊંચી ઇમારતો બની ગઈ. પછી બીજું કેવું કે આ આડત્રીસ માણસ કઈસ પર પણ મંજૂર થયો છે હમણાં, રાજકોટમાં પહેલી વાર. એટલે એટલે આડત્રીસ માળની, બિલ્ડિંગ નું પ્રોજેક્ટમ થયો છે એટલે બની જ હશે એવી બધી બિલિંગ તો આપડણે મુંબઈ માં જોય છે માત્ર હાલો હલો